હા ધવલ ભાઈ અવાજ આવે છે?
હા હા
શું કરો છો?
કઈ નહી બસ બેઠા
એવુ એમ
હમ્મ
ગરમી કેવી પડે છે?
ગરમી ઘણી બધી પડે
એવુ હું તો ગામમાં રહો એટલે આમ ગરમી લાગતી નય એમ એટલી બધી શેરવાળ તપલીક પણ હમ જેટલા ડિગ્રી તમારી ગરમી આમ તમે તો જે ગામમાં રહો છો ત્યાં કેટલી જમીન છે તમારે
મારે પાંચ વીઘા
પાંચ વીઘા એમ ખેતી ખેતી તો કરતા જ હશો ને
હા ખેતી કરીએ
શું વાવ્યુ
હ એ મગફળી
મગફણી વાવી એમ
હા.
સારું કેવાય બીજું કઈ વાવેતર નઈ કરતા
હા મોટર આવી છે.
મકઈ એમ તો આમ પશુપાલન પણ કરતા જ હશું લાગે એમ કારણ કે જમીન છે એમ એમ કેટલી ભેસો છે કેટલીક ગાયો રાખો છો શું શું ફાયદો થાય તમને પશુપાલનથી મને માહિતી આપ
હા માહિતી આપ કે જેમ કે અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ જેમ કે ખેતીમાંથી ખાસ સારો ગાડીએ પછી પશુપાલનને નાખીએ તો અમને અમારા નજીક ડેરી આવેલી છે ત્યાં પણ દૂધ ભરવા જઈએ તો સારી રીતે અરે બધો ફાયદો થતું હોય છે જેમ કે મારે હ દસ ગાયો છે ને દસ ભેસો છે બંને કરીને દસ ટોટલ છે જેમ કે અમે એ બંને બે વીઘા પોચ વિઘાથી બે વીઘા અમે કાસચારો વાવીએ છે બીજામાં જે મગફળી છે કોઈ એરંડા છે કોઈ મગવા એવી રીતે અલગ અલગ અમે વાવીએ છીએ જે બે વીઘા ની અંદર અમે ઘાસચારો વાવીએ છે જેમ કે રાજકા બાજરે છે ચીકુડી છે પછી રજકો છે એવા ખાસચારા અમારે ત્યાં પશુપાલન નોખવા ના આવે છે જેમ કે અમે ઘાસચારો વાઢીને નાખીએ તો પણ એ પશુપાલને હા તો એ પણને દૂધ વધારો કરે છે અને પણ એમનું પશુપાલન ને પણ પેટ રાપી રહેતું હોય છે જેમ કે અમે પશુપાલનને એવી રીતે નાખતા હોય છે કે જેમ કે અમારે એ પ્રમાણે વધુ વધુ દૂધ કાઢે છે જેમ કે અમે ડેરીની અંદર જો ખાણ મળતું હોય છે ને જે પશુ આહારનું પશુ આહારનું ખાંડ લઈને અમે જો વા આપીએ છીએ તો એ પણ પ્રમાણે અમને દૂધ મળે છે જેમ કે ધોણો છે પછી મકાઈ પાપ પાપડી છે પાપડી છે પછી કાકા પાપડી છે અલગ અલગ રીતે એનું કોણ આવત હોય છે મુખા ભાવનું પણ ખુંણ આવતું હોય છે એવી રીતે અમે ખોણ નાખીએને ઢોરને તો પણ એમને વધુ દૂધ કાઢે અને દૂધ કાઢી ને પછી અમને વધ બધું ફેટ મળે ને જે અમે જે એમનું દૂધ પહીએે છીએને તો પણ દૂધે પણ મીઠું લાગતું હોય છે પણ અમારા શરીરમાં બઉ તાકાત આવતું હોય છે એમનું દૂધ એટલું બધું શુદ્ધ અને શાકાહારી હોય છે જેમ કે આપડે પહીએ તો પણ આપડો નંબર બીજ જતા રહેશે પછી પગ નો દુખાવ નહી થતો શરીરને કોઈ પણ દુખાવો નઈ થતો નુકસાન નહી થતું જેમ કે ઘણો ને ઓપન બીજું દુખતી હોય છે પણ એ પણ નહી દુખતી
હું તમને એક વાત કવ તમે જે ખોણ વાપ વાપરો છો જે પછી અલગ અલગ જે કેલ્શિયમ વાપરો છો, ભેસો માટે ગાયો માટે વધુ દૂધ ઉત્પાદન કરવા માટે એટલે તે વાપરવું જોઈએ પણ જો એવું વાપરવું જોઈએ જે ભેસોને કે ગાયો ને વધુ નુકસાન ના કરતું હોય તેમના માટે યોગ્ય પ્રમાણમાં વાપ પરવુ જ અને વધુ વધુ પ્રમાણમાં દૂધ કાઢે અને વધુ જે દૂધ જેટલું જાડું હોય તો તેટલા વધુ ફેટ આવે અને તેના ફેટ પ્રમાણે જે પ્રતિ લિટર કિંમત પણ વધુ હોય છે. અમે પણ પશુપાલન કરીએ છીએ પણ અમારો જે પશુપાલનનો જે વ્યવસાય છે ને થોડો અલગ છે કાર કારણ કે અમારે ખાલી જે પાંચ છ ભેસો નથી રાખતા અમે અમારે ખાલી એક કહીએ ને કે દસ વીઘામાં જે પશુપાલનનો તબેલો બનાવામાં બનાવેલો છે. એમાં તો જોવ એમાં મેં પાંચ વિભાગ પાડેલા છે, દસ વિઘામાં એમાં જે એમાં પાંચ વિકપમાં મારે બે બે વિઘાની જમીનમાં દરેકને એક વિઘામાં ઘાસચારો આવાનોને એક વિઘામાં પ ભેસો તબેલો બનાવેલો છે દરેક એવી રીતે પાંચ વિભાગ છે હવે તે પાંચ વિભાગમાં દરેકમાં એક એક મેનેજર છે.
હા હા
એટલે જે આપણે જે કેશ કાઉન્ટિંગ કરે પછી કેટલુ આખૂ ખોણ લાવ્યું, કેટલી મકાઈ પાપડી લાઇ, કેટલું કેલ્શિયમના પાવડરો લાયા, પછી જે પછી કયું છે, દૂધધુંલું આપણે કેટલું દૂધ કાઢે છે, કેટલો નફો ફો થાય છે, પછી કેટલો વધારો આવશે તેને બધી જે જાળવણી પછી તેની માહિતી કેટલો ટેક્સ ભરવાનું તે બધી માહિતી છે, ને અમારા સીએ પાસે એવી રીતે પાંચીખા વિભાગ પાડેલા છે. અને જે પાંચે વિભાગનું એક સીએ મેન સીએ છે, તે પણ મેં રાખેલો છે. તો એવી રીતે હું મોટા પ્રમાણમાં વ્યવસાય કરું છું. મારે કોને બીજી દસ વીઘા જમીનમાં મેં મગફળી વાવી છે. એટલે મને કહો ને સારો બધું એવો ધંધો થાય છે, સારો હું કમાવું પણ છું અને સૌથી વધુ તો કેસમાંથી પણ કમાવ છું, જો તમે એવો કોઈ એવો ધંધો કર તા હોય બીજો કોઈ દુકાન નો તો તમને મને થોડી માહિતી આપી શકો છો તમે
અમે એ ધંધો કરીએ છિએ જેમ કે તમે પણ વાત સાચી કરી કે તમે ત્યાં જમીન ખરી ત વજો પણ અમે જમીન ખરીદતા નથી પણ જે અમે બાજુમાં ખેતરો આવેલા છે ને એ જમીન અમે ઉધેડ લઈને વાવીએ છીએ જેમ કે અમને વધુ પ્રમાણમાં ભેસો, ગાયો રાખી છિએ જેમ કે ત્યાં પણ સુકો ઘાસચારો તેમાં ઉગાડવો ઉગાડવો હોય તો પણ ઉગાડી શકે. જેમ કે અમે ત્યાં મગફળી વાવીએ છીએ પછી જે ઉનાળા સીઝનમાં આવતી હો હોય છે, જેમ કે બાજરી વાવીએ છીએ પછી જે પસો ચોમાસાની અંદર પણ અમે મગફળી વાવીએ છીએ. જેમ કે અમારે મગફળી જે ઉત્પાદન મળે તેના પાંદડાઓને પણ સારે એમને ઘાસચારો મળે ગાયો માટે અને જે અંદર જે મગફળીના ફોફા બે પણ અને વેસીસુ તો પણ એ પણ ઉત્પાદન બે છે, અમે બંને બાજુ થી અમે લાભ લ લઇ શકીએ છીએ જેમ કે અમારે એ પ્રમાણે જે ફુવારા પદ્ધતિસર ગોઠવેલી છે, જેમ કે અમારે ચારા પાડી કરવી કોઈ અમારે હોતું નહી જેમ કે અમે જે ફુવારા જે કાગ તો હોય છે, મે કાગ ચાલુ કરીને જે અમે કાગ ચાલુ કરી નાખીએ તો પણ અમારે ઓટોમેટિક રીતે ચાલું થઈ જતું હોય છે, જેમ કે અમારે ત્રણ મહિના ત્રણ મહિના જેવી રીતે એક સિઝન ઉગાડી પડતી હોય છે, જેમ કે અમે સીઝન ઉગાડીએ તો એક મગફળીની અંદર જે અમે દસ વિઘા છે, દસ વીઘા અમે ઉત્પાદન બસો થી, અઠીસો બોરી અમે ઉત્પાદન ત્રણ મહિનાની અંદર લઈએ, છીએ અમે ત્રણ મહિનો, ને બસો અઢસો બોરી જેવું લઈએે છીએ, જેમ કે એક બોરીની અંદર મગફળી સમાતી હોય છે, બે મણ બે મણ ની અંદર જેમ કે અમે ભરાઈએ છીએ, તો પણ એ એક પ્રમાણે મને વેપારીમાંને ભાવ આપતો હોય છે, જેમ કે અલગ અલગ રી તે ભાવ હોતા હોય છે, જે મગફળીના બિયાર અલગ અલગ હોય છે, જે એવી રીતે અમાને અલગ અલગ અ ભાવ મળતો હોય છે, જેમ કે મીનાક્ષી છે, મીનાક્ષી છે, પછી જેમ કે રોહિણ હોય છે, અલગ અલગ છે, એવી રીતે અમને અલગ ભાવ મળે છે, પંદરસો મળે છે, પછી. ચૌદસો મળે છે, પછી અઢારસો મળે છે, એવી રીતે, અલગ અલગ ભાવ મળે અમે પણ ઊંચા ભાવ માંથી અ લઈએ છીએ, પણ ઊંચા ભાવમાં અમે વધારો કરીએ છીએ, જેમ કે તમે કઈ રીતે
ચોવી નંબરમાં સારો ભાવ મળે છે, એટલે હું એક વાત કહુ, તમને તમે પણ મગફળી નું વાવેતર કરાસો, તો તમે પણ જે ખેડૂત છો, એ તમને પણ સારો અનુભવ હશે, ખેતી વિશે છે પછી, જે તમે પશુપાલન પણ કરતા હશો મને, તો એવું લાગે તમે કઈ અન્ય પણ વ્યવસાય, જેમ કે દુકાન વુકાન પણ ચલાવતા હશો, મારે પણ હું પણ જો પહેલા હું, જ્યારે શરૂઆતમાં વીસ વરની ઉંમરે મેં દસ વર નોકરી કરી પંદર જણા વગારે પણ, તેના કારણે મને કંઈ પોસાતું નતું અને મારાપ મારા જે દાદા છેને, તેમની પાસે ચાલીસ વીઘા જમીન હતી. અને તેમના બે ભાઈ હતા, એટલે તેમને વીસ વીસા પી જમીન, મળી એટલે મારા પપ્પા પાસે વીસ વીકા જમીન હતી, તેથી મારે તો પછી, મેં તે નોકરી છોડી મૂકી, પછી મેં તે જમીનમાં, જે દસ વીઘા જમીનમાં ધીરે ધીરે મેં બોરતો હતો, જ મારે પછી ધી ધીરે, અમે મગફળી વાવી, બટાકા વાવી એમ કરતા કરતા, મેં પાંચ વાર ખેતી કરી બેને વીસ વઘા જમીનમાં પછી, મેં ધીરે ધીરે તબેલાનું ચાલુ કર્યું મે પાંચ પેસો લાવી પછી, દસ લાવી એમ કરતાં કર તા અત્યારના સમયમાં મે ટોટલ તમે માનશો નહીં, પણ મારી પાસે દરેકની, ગણી અને તો સો ગાયો અને સો ભેસો નું દરેક દોવા આવેલે છે, સો ગાયો અને શો અને દિવસ નુ મારે મિનિમમ, મિનિમમ તમે ગણો તો એક હજાર લીટર, તો દૂધ મારે ડેરીમાં જાય અને એવું જે પોતાની ડેરી પણ છે, કારણ કે એક હજાર લીટર દૂધ થાય તો હું ડેરીમાં ભરાવું, તો ફાયદો તો થાય પણ હું જે પોતાની ડેરી ચલાવુ, તો મને વધુ પ્રમાણમાં ફાયદો થાય કારણ કે જો, જે આપણે દૂધ આપીએ, તો ડેરી વાળા એતો થાય. હું, મને જ દૂધ આપું, તો મને પણ જે ડેરીનો, ફાયદો પણ મને મળે અને પછી, જે આપણે. આપણે જે દૂધ ઉત્પાદન કરું છું. તેનો ફાયદો પણ મને મળે, એટલે જે બંને પ્રકારના ફાયદા, હું લઉં છું. પછી, મારે એક પાટણમાં એક દુકાન જે રેડીમેડ અને ઇલેક્ટ્રોનિકની. છે, ઘણી બધી દુકાનો છે, મારે પણ તમારે પણ કદાચ એવી કોઈ, જો દુકાન હોય જેમાં તમે સારો એવો વ્યવસાય કરતા હોય, સારી એવી કમાણી કરતા હોય દુઃખ તો મને થોડી-થોડી, ટૂકમાં માહિતી આપો ને?
હા, હું એમ કહું છું, જેમ કે મારે એ દુકાન ને વાત કરી પણ મારે દુકાન દુકાન આવેલી છે, એગ્રોની પણ હું જેમ વધારે પ્રમાણમાં ખેતી કરું છું, એ પ્રમાણે મુ એગ્રોમા એગ્રો ની મારી પોતાની દુકાન છે. જેમ ડીસામાં એક છ, ે એક પેરડીમાં દુકાન છે, જેમ કે આખી ખેડૂતોને નજીક પડે છે દુકાનો એ પણ ત્યાંથી બીજવારો કે ખાતર કે અલગ અલગ બીજ લઈ જતા હોય છે. જેમ કે ભીલડીના ખેડૂતોને પણ એ નજીક પડે તો પણ ત્યાંથી બીજ લઈ જતા હોય છે, ખાત લઈ જતા હોય છે. જેમ કે અલગ અલગ રીતે ત્યાંથી પણ વસ્તુને વધુ પ્રમાણમાં મળતા મળે પણ ત્યાંથી મળી જતા લઈ જતા હોય છે. જેમ કે અમે એગ્રોની દુકાન તો બનાવી વેચે જેમ કે વધારે બીજાને એગરો દુગલ હશે પણ ત્યાં વધારે ભાવ લેતા હશે પણ અમે એ એ રીતે ભાવ નાઈ લેતા જેમ કે અમને જે સરકાર પ્રમાણે જે રાહત દરે અમારે એગ્રો સેન્ટરમાં જે દવા આપે છે પણ એ પ્રમાણે અમે નહી લેતા જેમ કે મને રાહત ધરે તો આપે છે. પણ અમે જે ગ્રાહક ને સંશોધન થાય એમનું પોષણ થાય એ જેનો વિકાસ સારો થાય એમને એ પ્રમાણે અમે દવાનો ઓ. પૈસા લઈએે છી જેમ કે અમે, ધારો કે તમે અમારી દુકાને લેવા આવો છો પણ અમારે જે સરકાર દવા આપે છે અમારે સરકારી અઘ્ર છે, જેમ કે અમારે સરકારીગ્ર દવા આપે છે. જેમ કે તમે ખેડૂત છો તમે અમારા ઘરે લેવા આવો છો, અને એવી રીતે અમે તને પૈસા નહી લઈ શકીએ પણ અમારે જે સરકાર પણ અરે જે, એ રીતે વધુ પ્રમાણમાં કરવામાં આવતું હોય છે એ પ્રમાણે અમે બદલાઈ લેતા હોય છે જેમ કે દવા અમે અ ખેતરમાં નાખીએ છીએ ને તો પણ અમે પણ સારું રીતે અમે પોસન લઈ લ એનો વિકાસ કરીએ છીએ પણ અ બીજા, બીજા ખેડૂત ને આલીએ છીએ તો પણ એ રીતે પણ અમે કરતા હોય છે જેમ કે તમે અલગ અલગ રીતે હા હા.
તમારી દવા થી નફો થાય છે, અને તમને પણ નફો થાય એટલે. તમે જે રીતે તમે એગ્રો નો ધંધો કરો છે, એગ્રો ને તમારે જે બે બ જગ્યાએ દુકાનો આવેલી છે વિકાસ એગ્રો સસેન્ટર, એટલે તમે સારી દવા પણ તાશ જે, એગ્રિકલ્ચર માટે જે જરૂરી છે જે જો ખેતીમાં જે જરૂરી પોષક તત્વો કે કેિ્સ જેવા, દરેક પદાર્થો જે તત્વો પૂરા પાડતી હોય એવી દવા વાપરો છો. પણ જે રીતે તમે, ખેડૂતોને જે સસ્તા ભ આપો છો તે ખુબ જ સારી વાત કેવાય કારણ કે અત્યાર, જે એગ્રોની દુકાનો પછી જે અન્ય ગ્રાહકોને કઈ રીતે લૂટે છે તેનું શોષણ પણ કરે છે. આવું ના કરવું જોઈએ કારણ કે ગ્રાહક એ ભગવાનનું, રૂપ ગણવામાં આવે છે કારણ તેથી તમારે તમે વાત કરી. કે હું જે ગ્રાહકોને સારી સેવા આપું છું. પણ હું તમને એક બે મિનિટ વાત કરું, કે તમે જે વાત કરી રહ્યા છો, તે એગ્રોની. તો એકરો પણ ચલાવું સારી વાત છે, તો તમે મને થોડી માહિતી આલો ને. તમારે અગ્ર વિશે.
હા એગ્રો વિશેની અંદર મારે એ માહિતી આપી છે જે ઘણા ખેડૂતો મારી એગ્રો પાસે આવે છે જેમ કે, એ પ્રમાણે ત્યાંથી દવા લઈ જતા હોય છે જે, એ દવા સારી અને સ સારા પોષક તત્વો માટેની અમે દવા રાખીએ છીએ.